હા તમને મારી અવાજ જાવ છે
જરાક તમે જોરમાં બોલજો
હા હવે આવે છે
હા તો આજે આપણે કયા વિષય પર વાત કરીએ
આજે આપડે સમય હવે સમય વ્યવસ્થાપન પર વાત કરીએ
હા તો તમે મને માહિતી આપી શકો એના વિશે
હા હા હું તમને આપી શકું છું સમય વ્યવસ્થા પણન એટલે શું આપણે કોઈ પણ આપણો જેટલો બી સમય છે એક દિવસનો ચોવીસ કલાક તો તેમાંથી જો આપણે સમય કઈ જગ્યાએ કેટલુંક ફાળવવાનો છે તેનું વ્યવસ્થાપન કરવું એટલે તે નક્કી કરવું તેને સમય વ્યવસ્થાપન કહીએ છી આપણે બધા જ કામ માટે થોડો થોડો સમય અલગ અલગ કરીએ તો આપણે તેને સારી રીતે કોઈ પણ કામ કરવા માટે સારી રીતના કામ કરી શકે છે અને આપણા સમય ન બગાડો પણ નથી થતો તમે એના વિશે શું જાણો છો
હા ચો ું તમને સમય વ્યવસ્થાપન વિશે અ ઘણી બધી વા સમય વ્યવસ્થાપન વિશે હું તમને ઘણી બધી વાતો કરું અ તેના વિશે સમય વ્યવસ્થાપન વિદ્યાર્થીઓ જીવન માટે ખૂબ જ જરૂરી છે
અને એ કરવું એ પણ ખૂબ જ જરૂરી છે કારણ કે જો અત્યારે વિદ્યાર્થી એ ન કરશે તો પછી એમને આગળ જતા ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડશે સમય વ્યવસ્થાપન એ સમય એ આપણા વિદ્યાર્થી જીવન માટે ખૂબ જ જરૂરી છે અને કહેવાય છે ને કે સમયને જો અત્યારે આપણે અ નહી સમજીએ તો સમય ભવિષ્યમાં આપણ નહી સમજ સમજશે એટલે આપણે અત્યારથી સમય ની કદર કરવી ખુબ જ જરૂરી છે
ખુબ જ જરૂરી છે અને તે તેને આપણે સમજવું પણ ખુબ જ જરૂરી
કારણ કે સમય એ કોઈની રાહ નથી જોતો એના એના એની માટે આપણે ખુબ જ એને પ્રય એનેણી એનું મહત્વ સમજ વા માટે ખૂબ જ જરૂરી છે સમય એ માનવ જીવનની સૌથી કિંમતી અને અમૂલ્ય સંપત્તિ છે ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી અને તેનો નથી તેથી તેનો સદઉપયોગ કરવો એ ખુબ જ જરૂરી છે અને સમયનુંું મહત્વ સમજવું પણ ખૂબ જ જરૂરી છે અને તેના માટે આપણે ઘણે આપણે સમય મહત્વ અત્યારે ન સમજીશું તો પછી આગળ જતા આપણને ઘણી બધી સમસ્યાઓનોો સામનો કરવો પડશે જેથી સમયને સમજવા માટે આપણે એના માટે એનું એક સંચાલન પર કરવું ખુબ જ જરૂરી છે જો આપણે અત્યારથી સમય નું સંચાલન ન કરીએ તો હવે એમાં કોઈક પણ પ્રકારની કઈ પેલું થતું નથી અને મિત્રો કે અ સોશિયલ મીડિયા અને ગલ પ્રોપશન કેમકે જો તમે આજે આજકાલના સમયમાં તમે જોય છે કે અ આધુનિક સમયમાં મોબાઈલ નો ઉપયોગ વધારે પ્રમાણમાં થઈ રહ્યો છે પરિણામે લોકો ટાઈમ પાાસ એટલે કે સમય નો બગાડ કરી રહ્યા છે જે વિદ્યાર્થીઓ માટે અનુકૂળ નથી તે એક્ઝામ આવે તો પણ એ લોકો સ્ટડી નથી કરતા અને બસ મોબાઈલ જેના કારણે તેઓની સ્ટડીમાં પણ એની અસર પડે છે અને તેઓના માર્ક્સ પણ ઓછા આવે છે જે વિદ્યાર્થીઓ માટે સારું ગણાતું નથી અને તેજ રીતે તમને જણાવો તો સમય નો યોગ્ય સદપયોગ કરીશું તો સમય આપણને આપણને ખુબ સારી રીતે તે સમજશે અને આપણને આગળ જતા તે ખૂબ જ ખૂબ જ સારી રીતે આપણને તેમાં મદદ કરશે કરશે અને સમય દ્વારા આપણે એના પરથી ઘણું બધું જાણી અને સમજી શકીએ છીએ આપણે જે ગપસપ અને નકમે ચર્ચા થી કરીએ છીએ ને એના દ્વારા પણ આપણને અ અ તેના દ્વારા પણ આપણને ઘણી બધા મતલબ તેના લીધે પણ આપ સમય બગાડ થાય છે નકારાત્મક અથવા અન્ય લોકોની પંચાયત કરવા વાળા ગ્રુપ થી આપણે અંતરખ જોઈએ અને જારે કોઈ મુદ્દા વગરની વાતો શરૂ કરે ત્યારે વિષય બદલીને કામની વાત પર જું જોઈએ અને ડેડ લઇન સેટ જોઈ દરેક એક ના નાના કામનો કામને પૂરું કરવાનો એક સમય એટલે કે ગોલ ન કરવો જોઈએ સમય મર્યાદા નક્કી હોવાથી તમારો સમય નક્કી સમય મર્યાદા નક્કી હોવાથી મન વાતો પરથી ભટકશે નહી સોશિયલ મીડિયા અને સોશિયલ મીડિયા જેવી એપ ન ઓછો કરવો જોઈ જે એપ્સ તમારો સૌથી વધારે સમય બગાડે છે તેનો તેને ફોન ના હોમ સ્ક્રીન પરથી હટાવી દેવો જોઈએ અથવા તો થોડા સમય માટે તેને સાયલેન્ટ કરી દેવું જોઈએ લોગન કરું લોગિન અઘરું બનશે એટલે વારંવાર જોવાનું ની આદત છૂટ છે અને એક સમયે એક જ કામ કરવું જોઈએ મલ્ટીાસિંગ કરવાથીન છે અને માણસ મુદ્દા વગરની વસ્તુઓ તરફ વધુ જાય છે એક એક કામ પૂરું થાય પછી કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને સ્વ મૂલ્યાંકન કરવું જોઈએ દિવસના અંતે એ માત્ર પાંચ મિનિટ વિચારો કે જે ક્યાં અને કેટલો સમય કેટલો સમય બિનજરૂરી બાબતોમાં વેરવ્યો છે આ ભૂલ ભૂલને બીજી બીજા દિવસે સુધારવાનો પ્રયત્ન કરો જો આપણે આવી કરીશું તો આપણને છે ને સમય સમયને કેવી રીતે બચવાય એના વિશે આપણને ઘણી બધી માહિતી પ્રાપ્ત થશે અને આપણ જે અત્યારે જો આપણે સમયની કદર કરીશું તો ભવિષ્યમાં સમય આપણી કદર કરશે તમારી
હા તમે બરાબર કયું કે જો આપને સમય નની કદર આજે કરીશું તો જ સમય પણ આપણી કદર કરશે સમય વ્યવસ્થા પણ એટલે કહીએ ને તો આપણા લક્ષ્યો જે પણ હોયને પ્રાપ્ત કરવા માટે દરેક કાર્યને યોગ્ય અને મર્યાદિત સમય આપવો તે જીવનમાં ઉત્પાદકતા સફળટા અને માનસિક શાંતિ જાળવી જાળવી રાખવા માટે અગત્યની જરૂરી કૌશલ્ય છે જીવનને સફળ અને વ્યવસ્થ શ બનાવવા માટે સમય વ્યવસ્થાપન નું ખૂબ મોટું યોગદાન છે સમય એ પ્રકૃતિ દ્વારા માનવજતને મળેલી સૌથી અમૂલ્ય ભેટ છે જે જે વ્યક્તિ સમયની કદર કરે છે સમય તેને જીવનમાં ઉચ્ચ સ્થાને પહોંચાડે છે સમય અને સૂર્ય કોઈની રાહ જોતો નથી જો સમયસર યોગ્ય આયોજન કરવામાં ન આવે તો હાથમાં રહેલા કામો બગડે છે અને અકારણ તણાવ ઉત્પન્ન થાય છે સમય વ્યવસ્થાપન એટલે સમય ન સભાનપણે આયોજન કરવું અને તેનું યોગ્ય નિયંત્રણ કરવું આ પ્રક્રિયામાં રોજિંદા કાર્યો અભ્યાસ સામાજિક જીવન કૌટુંબિક જવાબદારીઓ અને વ્યક્તિગત શોખ માટે ચોક્કસ સમય ફાળવવામાં આવે છે આપણે સમય વ્યવસ્થાપન કરી દીધું એ જ જરૂરી નથી આપણે એનું નિયંત્રણ કરવું જરૂરી છે જો આપણે સમય વ્યવસ્થાપન યોગ્ય કર્યો હોય પણ એને નિયંત્રણ ન કરીએ તો તે સમય વ્યવસ્થાપન કરેલું એ આપણા વેડફાઈ જશે તો આપણે એને યોગ્ય નિયંત્રણ પણ કરવું જોઈએ અને તે હિસાબથી તેનું પાલન કરવું જોઈએ જેથી સમય વ્યવસ્થાપન કરેલું હોય એનો ગોલ આપણે પ્રાપ્ત કરી શકીએ સમય વ્યવસ્થાપ ના તમને હું ફાયદા કહું ને તો કાર્ય ન જે આપણે આયોજન કર્યું છે એમાં આપડી વધારે મહેનત નથી લાગતી એ સમયસર પૂરું થઈ જાય છે જયારે તમે સમયસર કામ પૂર્ણ કરરો ત્યારે તણાવ ચિંતા રહેતી નથી અને લક્ષ્યની પ્રાપ્તિ સમયસરણ સરળતાથી હાસલ કરી શકાય છે સમય પાલન કરનાર વ્યક્તિ દરેક ક્ષેત્રમાં આદર મેળવી છે
સમય વ્યવસ્થા પણ તમે કેવી રીતના કરી શકો છો તો સવારે અથવા આગળથી આગળની રાત્રે જેમ કે ગઈ કલે હોય ને સાંજના તો એમાં તમે કયું કામ કરવાના છો એની યાદી બનાવો અને એની સમય આપતા જઓ કે આ કામ માટે આપણે એટલો ટાઈઇમ શું અને બીજા કામ માટે આટલો ટાઈમ આપીશું એવી રીતના સમય સમય વ્યવસ્થા પણ કરી શકાય છે. આઝ આધુનિક સમયમાં તમને કહું ને તો એના પડકારો શું છે અને એનો ઉપાય કહું તમને આજના ડિજિટલ યુગમાં મોબાઈલ સોશલ મીડિયા અને બિનજરૂરી પ્રવૃત્તિમાં સમય ન બહુ મોટો બગાડ થાય છે તેનાથી બચ ના સોશિયલ મીડિયા વાપરવાનો ચોક્કસ સમય નક્કી કરવો જોઈએ અને શસ સેલ્ફ ડિસિપ્લિન જાળવવું જોઈએ. સમય એ જીવનનું બીજું નામ છે ગયેલો સમય પાછો લાવી શકાતો નથી. તેથી સમયને સદ ઉપ ઉપયોગ કરવો એજ સફળતાની ચાવી છે વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકો સ કોઈ માટે કે સમય નુ મૂલ્ય સમજીને તેનું ઉત્તમ આયોજન કરવું એ ઉત્તમ જીવન શૈલીનું નિશાની છે તમને આજે મારી જોડે વાત કરીને કેવું લાગ્યું.
ખબર સરસ તમે જે વાત કરીને એ મને ખુબ જ ગમી મને એ પણ ખુબ સરસ વિષય પસંદ કર્યો છે કારણ કે આજના સમયમાં આપણે જોય જ રહહી્યા છે કે સમયમાં કેટલો લોકો બગાડ કરી રહ્યા છે સમય એ પૈસા કરતા પણ મોટો છે મફત છે એટલે કિંમતી નથી એ વાત એકદમ સાચી કારણ કે દુનિયા જે જે વસ્તુ મફતમાં મળે છે ને તે માણસ તેની કદર નથી કરતો હવા પાણી અને સમય પણ જય્યારે આ ત્રણેય ખૂટવા લાગે છે ને ત્યારે તેની અસલી એ કિંમત સમજાય છે સમય પૈસા આપીને નથી ખરીદી દુનિયાનો સૌથી અમીર માણસ પણ કરોડો રૂપિયા આપે તો પણ તે ભૂતકાળ ન એક સેકન્ડ પણ પાછો મેળવી શકતો નથી આથી સમય ન આપણે કદર કરવી એ ખુબ જ જરૂરી છે તો ચાલો તમારી જોડે વાત કરીને વ્યવસ્થાપન વિશે આજે માહિતી પ્રાપ્ત થઈ તો પછી આપણે આવા કોઈ ટોપિક સાથે પાછા વાત કરીશું આવજો
આભર